કેમ છેમા ન.
હલો.
હા હાલો કેમ છો બધા મજામાં ને.
હા મજામાં તમે કેમ છો.
હા બધા મજામાં હું તમને થોડીક બાર પણની યાદ. વિ થોડું કેવા માંગે છે કે આપણે બાળપણમાં સાથે મળીને કેટલા રમતા હતાતા. અને બાળપણમાં ખુબ મસ્તી કરતા હતા અને જેના લીધે આપણા અને. બાળપણમાં ખુબ સારા. સારા સંસ્કાર પણ લીધા હતા અને અને આપણે આજુબાજુના પેલો. વ્યવહાર પણ ખુબ જ સારો હતો અને જેના લીધે આપણે હમણાં પણ સારા. એવા અને તેના લીધે આપણે બાળપણ ખુબ જરૂરી હતું અને. બાળપણ ના લીધે આપણા જીવનમાં ખુબ એવી સારી અસર થઈ છે બાળપણ આપણા જીવનનો એક મહત્વનો. અંગ હતો જેના લીધે આપણને ખુશિયા. અને હમ આપણે અ ખુબ જ બાળપણ જોવાના. વ સંત કળ અને જેની સુ સુગંધ આખું જિંદગી મહેકતી રહે છે. છે ખરેખર બાળ બાળપણ એ જીવનનો સૌથી નિર્દોષ નિર્મળ. અને આનંદ આનંદ સમય બાળપણ ના ન કોઈ ચિંતા હોય કે ના. કોઈ સ્વાર્થ અને કોઈ સ્પર્ધા અને ત્યાં માત્ર પ્રેમ. હા હાસ્ય રમત ગમત અને. અમ સપનાઓ જ હોય છે બાળ. દરેક યાદયા યાદ જ આજે પણ મનને. આનંદ આનંદથી ભરે દે છે શાળા શાળાનો પહેલો દિવસ નવ નવ. આ પુસ્તકોથી સુસંગત અને યુ. યુનિફોર્મ ના ઉત્સવ શિક્ષણો પ્રેમ. મિત્રો સાથે મસ્તી આજે પણ આખું. આખો સામે આવી ગઈ છે. શાળાની વિશેષ મિત્રો સાથે નાસ્તો વેચીને ખાવાની મજા વરસાદમાં ભી. જાતું કાગળની હોટી તરવારી ગ. ક્રિકેટ રમવું તો સંતાક કુકડી થપ્પો અને ડોળ જેવી રમત રમવી આ આ બધું બાળપણને અવિશ્વસનીય બનાવે છે, ઉનાળાને રજા દાદા દાદી અને નાના નાના ઘરે જવાનો આનંદ અનાખો હતું તેમની વ વાર્તાઓ પ્રેમ અને પણ જીવન માર્ગદર્શન આપે છે, પરિવાર સાથે તે તહેવારો ઉજજવવા મેળો મેળવવા ફરવા અને નાની નાની ખુશીઓ અને આનંદ શોધવા એ બાળપણની સાથે એ ખુબ જ આનંદ પડી વાત છે તમે કોઈ તમારી વાત કેહોય
હા, બિલકુલ સાચી વાત મારું આખું આખું જીવન મતલબ આખું મારું બાળપણ નું જીવન એ તો માર અમારા ઘરે જ ગયેલું છે, અમે એમાં પણ ખુબ જ આનંદ કર્યો હતો. બાળપણ જીવને સૌથી સુંદર નિર્દષ સમય હોય છે, હા, એવો સમય છે જયારે કોઈ ચિંતા હોતી નથી કોઈ મોટી જવાબદારી હોતી નથી, માત્ર રમવું ઘણું અને મિત્રો સાથે મજા કરવી અને પરીવાર આનંદ થી સમય પસાર કરવો તેજ બાળપણની સાચી ઓળખ એમ હ થઈ ગઈ પરંતુ બાળપણની વાત હજે પણ મને ખુશ થઈ ગઈ છે બાળપણ જીવનની સૌથી અમૂલ્ય સંપત્તિ એ હતી, બાળપણ નાની નાની વાતોમાં પણ ખૂબ જ આનંદ મળતો હતો, નવા કપડા મળે વર્ષ નવા કપડા મળે રમકળા મળે વરસાદ પડે તહેવાર આવે કે શાળામાં રજા પડે, દરેક પ્રસંગ ખુશી લઈને હતો આજ જયારે એ દિવસો યાદ કરીએે છે, ત્યારે એવું લાગે છે કે કાસ એ દિવસો ફરી મને તો મારા શાળા ના પહેલા દિવસ ની યાદ આવે પણ આજે પણ યાદ આવે છે, નવો ગણવેશ, નવી પુસ્તકો અને નવી થેલા લઈને હું શાળા એ ગયો હતો શરૂઆતમાં થોડો ડર લાગતો હતો, પરંતુ શિક્ષકોને નવા મિત્રો મળ્યા પછી શાળા
મારું, જુગર બની ગયું શાળા ભણવાની સાથે સાથે ઘણી મજા પણ આવતી હતી મને પણ મારા શાળા ના દિવસો એકદમ, ખુબ જ એક ગોલ્ડન ડેઝ કેવાય ને એ રીતે મનથ છે. વિરામ દરમિયાન મિત્રો સાથે નાસ્તો વહેચીને ખાવું, મેદાનમાં દોડવું શિક્ષકો નજર બચાવીને થોડી મસ્તી કરવી ચાલુ ક્લાસે ખાવું કે પછી ચાલવું ક્લાસે મસ્તી કરવી એ મારી બાળપણની ખુબ જ યાદ આવે છે. તે દિવસોમાં દરેક ક્ષણ આનંદથી ભરેલો હતો, બાળપણમાં. રમતોનું પણ ખુબ જ મહત્વ હતું. અમે ક્રિકેટ, કબડ્ડી, ખોખો, સંતાકુકડી, લખોટી અને પકડ જેવા અનેક રમતો રમતા હતા.
હચી છે કે હોકી, કબડ્ડી અને ઘણા બધા બધાથી વધારે ક્રિકેટર રમે છે, જયારે આ અ કોઈ પણ આવતું હતું ત્યારે, બધાથી વધારે ક્રિકેટ જ રમતા હતા, અને જેના લીધે આ ક્રિકેટ એ રમવાની ખુબ જ મજા આવતી હતી. અને ટેનિસ રમતા હતા પ્રા રમતા હતા, સીઝન પણ થોડી ઘણી કોલેજમાં રમી છે, અને જેના લીધે ખુબ જ સારું બને છે કે આવનારે ત્યાં અમને અ ખુબ જ જરૂરી છે, અ આ ક્રિકેટ અ રમવા મા તમને કોઈ રસ છે?
હા, મને ક્રિકેટ રમવા પેલા બહુ જ ઇન્ટરેસ્ટ હતો. અમે ક્રિકેટ બહુ બહુ જ રમતા. પણ ક્રિકેટમાં કે ને બાળપણમાં, ગમે તેમ મસ્તી કરતા હતા, કરતા હતા. કે, એકબીજાને આઉટ હોય તો નોટઆઉટ, આમ તેમ તોફાન કરતા હતા. થીમાં પણ ઘણી વાર તો બંધ થયું હતું, અને ઘણી વાર તો એમાંથી લડાઈ પણ થઈ ગતી હતી, એટલે ક્રિકેટ અમારુ એકદમ. અ ફેવરેટ કેવાયને, ફેવરેટ એકદમ રમત ખુબ જ મહત્વ હતું. તમે કીધું એ પ્રમાણે, ઘણી વાર અ વરસાદ ના દિવસો યાદ આવે છે. વરસાદ હમણા કીધું, એમાં હળી ના પાણી ર આવી વરસાદ ભીંજા જવું, પછી ઘરે જઈને ઘર મસ્તો કરવાની કે મજા જ હતી. આજે પણ વરસાદ પડે છે, પણ બાળપણ તારીફતી નથી. પણ ખૂબ જ આનંદ હતી.
જ મારા દાદા ના ઘરે જવુ, આખો દિવસ મિત્રો રમવું, કેરી ખાવાની મજા
રાત્રે અગાસી પર સુવાની મજા કંઈ અલગ જ હતી.
અને વેકેશનમાં તો ખાસ મામા ત્યાં જઈને, કેરી બેળવાનું અને મામા સાથે જઈને અલગ અલગ પ્રકારના મતલબ અલગ અલગ પ્રકારના, જેને જૂુસ પીવા વગેરે વગેરે, ખાવું વગેરે વગેરે ખુબ આનંદ આવતો હતો. તે દિવસમાં જીવન ખુબ જ સરળ અને ખુશીઓથી ભરેલું હતું. મને દાદી પાસેથી સાંભળેલી વાર્તાઓ આજે પણ યાદ આવે છે. દરરોજ રાત્રે રાજા-રાણી મહાન લોકો અને પ્રેરકદાયક પ્રસંગ બની વાર્તાઓ સાંભળતા-સાંભળતા મજા આવી જતી. આ વાર્તાઓ એ જીવનમાં સારા સંસ્કાર અને સારા વિચારો આપ્યા છે. બાળપણમાં તહેવારો ની ઉજવણી પણ ખુબ જ આનંદદાયક હતી. દિવાળી નવા કપડાં પહેરે ઉત્તરાયણમાં પતંગો ચગાવી, નવરાત્રીમાં ગરબા રમવા, હોળી માં રંગોથી રમવું, દરેક તહેવારો પોતાની અલગ જ મજા હતી. પચ્છી જવાબદારી વધી ગઈ છે. પરંતુ બાળપણ ની યાદો પણ આજે મને મને હળવું કરી દઈ છે બાળપા આપપણ ને શીખવે છે કે સાચી ખુશી પૈસાથી નહીં, પરંતુ પરિ ને મિત્ર અહીંયા થી મલેછ એવું તમને નથી લાગતું
હા એ તમારી વાત ખુબ જ સાચી છે. કે બાળપણ બાળપણ આપણને જીવનને સૌથી મહત્વ ગણ ગુણો શીખવે છે. સચ્ચાઈ સહકાર વ વેચવાતી ભાવના વડીલોની આદર અને મુશ્કેલીઓને આ મુશ્કેલીઓ ના હસતા હસતા સામનો કરવાની મજકે પરંતુ આજના સમયમાં બાળકોનું બાળપણ બદલાઈ જઈ રહ્યો છે. મોબાઈલ વિડીયો ગેમ પ્રેસ અને સોશિયલ મીડિયાને કારણે ખુલ્લા મેદાનમાં રમવાનું ઓછું થઈ ગયું છે. કુદરત સાથેનો સંપર્ક ઘટ્યો હોયછે. અને પરિવાર સાથેનો સમય પણ ઓછો થયો છે. તેની તેથી બાળકોને ટેકનોલોજીને યોગ્ય ઉપયોગ શીખવાડવાની સાથે રમતગમત વાચન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવ પડે છે. બાળપણની યાદ માત્ર ભૂતકાળ નથી પરંતુ જીવનના આગળ વધવાની પ્રેરણા છે. જયારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે બાળપણ ને નિર્દોષ અને મની નવી ઉર્જા અને હિંમત આપે છે. અને તેના લીધે આપણને ખુબ સાથ સાથ સહકાર મળે છે. અને તે બાળપણ પણમા આપણે ઘણી બધી રમતી રમે છે. અને તેના લીધે શી શિક્ષણમાં ને અન્ય ફિલ્માં કન ખુબ જ આગળ વધવાનું છે. બાપણ આપણને જ્યારે પણ આપ પણે જયારે એક્લા હોઈએ છે. ત્યારની યાદ અપાવે છે. જેના લીધે આપણને કોઈ એકલું પણ મહેસુસ ન થાય, અને જેના લીધે આપણે મન ને શાંતિ રહે છ છે. અને ને એ બાળ અહ અ આ જેના લીધે રમત ગમત બાળ બાળકોને આત્મ આત્મ અને અ ગલી ક્રિકેટ, બ કબડ્ડી, ખોખો અને સંતાકુકડી, થપ્પો, દોડદું કુડું સાયકલ ચલાવે મજા મજા આવે. પણ યાદ આવે છે તે રમત માત્ર મનોરંજન ન હતી. પરંતુ ટીમ ભાવના, મિત્રતા અને સહકાર પણ શીખવી હ હત હતી એ. અને જેના લીધે આપણે ઘણા બધા રમતો રમીએ છીએ. બાળપણના આપણે જીવનનો સૌથી મૂલ્ય અને પાઠ શીખવે છે. જેના થી પરંતુ આજના સમયમાં બાળક કો બદલાયે જાય છે. કે તેઓ રમવા જાયતા નથી. ક્રિકેટ રમવા જતા નથી. અને જેના લીધે આપણને ખુબ મુશ્કેલીઓ બને છે. અને આપણ હેલ્થ સારી રીતનો રહે છે. અને અ અંતમાં હું એટલું જ કહ્યું છુ કે બાળપણ વાળપણ ભગવાન ની સ સૌથી સુંદર ભેટ છે ચાલો આપને આપણે આપણા બાળપણની મીઠી યાદોને હૃદયમાં સાચવી રાખીને, અને આજના દરેક બ બાળક ને પ્રેમ સહકાર શિક્ષણ અને, ખુશીઓ નુ ભરેલું બાળપણ મળે છે તે માટે પ્રત્યેક હમ્મ માટે ખુબ જ સારું છે, બાળપણ આપણે ઘણી બધીઓ ખુશીઓ જીવી છે અને હમણાં પણ આપણે એવું જ જીવું જોઈએ કે આપણે, નાના બાળક હોય એવો જ અને જે ના લીધે આપણે, જીવન માં ખુબ ખુશી આવે છે અને, તેના લીધે આપણું જીવન ખુબ સારું અને સ્વસ્થ બને છે. એ ચાલો આપણે બાળ અ અન્ય રીતે અ મળીશું અને ત્યારે ચર્ચા કરીશું.